અવાજ ની આવે નેટવર્ક ની આવે.
હલો.
હાય.
હલો.
હાલ શું તમારે ત્યાં વરસાદ પડે છે કે નહી અમના?
હમણા હાલે તો નથ હાલે તો નથી આવતો. ટૂંક સમય પેલા બે-ત્રણ દિવસ પહેલા આવતો હતો હમણાં નથ થી આવતો.
બરાબર અમારા બાજુ તો વરસાદ બરાબર આવતો છે હમણાં. બે-ત્રણ દિવસથી બરાબર આવીયા કરતો છે પાણી પાણી કરી નાખ્યું. ધોધમાર વરસાદ છે અમણાં.
એવું છે. બરોબર છે ઘણું પાણી આયવુ કેટલા ઇચ? પયડો વરસાદ.
ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડ્યો છે, ખેતી માટે પાણી બો જરૂરી છે એટલે કામ આવી ગયું.
હમ હમ. બરાબર છે, અમારે બાજુ હાલે તડકો પડેલો છે વરસાદ નું કઈ વાતાવરણ છે એવું લાગ
બરાબર, તો તમારે અમારે સાઈડ આવું પડે છે ત્રણથી ચાર ઇંચ વરસાદ છે અમા
હા, ઈ કરું પછી જ બોલ જે. મેં વાત પુરી કરું પછી જ તું બોલ જે. શું કેવ તમે?
મારા બાજુ
એવું છે અમારે અહિયાં તો ખાલી એક બે ઇંચ પયડો ની પયડો એવું થઈ ગયું, ખાલી છાંટા છાંટા આયવા એમાંથી કઈ ની કોઈને પાણી પણ ની મળ્યું ને કઈ ની મળ્યું એમાંથી
બરાબર, અમારે બાજુ તો કાલે ભી આવ્યો ઘણો આવ્યો કાલે ભી
એવું છે તો, હા, હા તો પછી પાણી પાણી કેટલું ખાંડાંમાં ને એવું પાણી ભરાઈ ગ્યું
એ, ને, ને કેન્ડામાં ન થી વારયુ આજુ તરુ વાળા ને ચાલી જાય એટલું પાણી પડ્યું તરું જેમને લાયખ્યું રેય તે લોકોને પાણી ફરવાયડ્યું, ઓ તો નથી છે પણ છે આવ્યો વરસાદ
પછી નદી માં ને એવું પાણી વાયધૂ કે નથ
હા, નદી માં તો છે જ પાણી વરસાદ નું આગ આગલા વર્ષેનું
બરોબર, હે બરોબર છે, અમારે અમારે ત્યાં તો નદીમાં પાણી આવ્યુ છે, પરંતુ વરસાદ નથી આવ્યો
હા, હા, અમારે તો વરસાદ ભી આવ્યો છે અને પાણી ભી બહુ ગણું છે
બરોબર છે
એટલે ખેતીવાળે એવું લગતે પાણી બહુ કામ આવી જાય એવું છે
મહેર એવું પાણી આવ્યું છે કે નથી
હ, નહેરમાં તો નથી આવ્યું હમણાં વરસાદ નુ છે જ છે તે
તોપર છે
નહેર માં તો પાણી નથી આવતું, વરસાદ તો આવશે એવું લાગતું નથી થી વધારે તડકો જ પડતો છે એટલે આવે તો બે, ત્રણ મહિનામાં ખબર નથી હમણાં હાલમાં તો તડકો જ છે
બરોબર છે
તડકો ઉપર દેખાતો છે, વરસાદ નું તો વાતાવરણ દેખાતું
બરોબર, અમારે અહિયાં ભી તડકો જ છે, અમારે અહિયાં ભી તડકો જ છે પણ ઠંડો ઠંડો પવન આવતો છે એટલે ખબર નહી કશે પૈડો હોય વરસાદ એવું લાગે છે છે
ક્યાં પડ્યો
ધરમપુર, ધરમપુર તે બાજુ વરસાદ આવ્યો હશે
છે ઉ તે બાજુ ડુંગર વાળો એરયો વધારે ને એટલે વરસાદ આવવાની શક્યતા ઘણી
હમ્મ, પડતો છે આ બાજુ તો પડતો નથી .
છે પવન ફૂકાય ફુકાઈ કે નહી તમારા બાજુ થોડો થોડો ફુકાય છે, અમારે અહિયાં તો ફૂલ પવન ફૂંકાય છે, બસો, ત્રણસો કિલોમીટર ની ઝડ પે પવન ફૂંકાય છે
શું વાત કરો? અમારે બાજુ તો એટલો ફૂંકાતો જ નથી.
ઊભા હોય ત્યાંથી ઉપાડી લઈ જાય.
હા હા, એટલે તમારા બાજુ વરસાદ આવવાની શક્યતા ઘણી છે, આમ
શક્યતા કરીને વરસાદ આવે એ હાચી પણ, પરંતુ આ પવન આવે છે એટલે કઈ કેહેવાય નહી કે વરસાદ આવી જ શકે.?
પાણી હશે ને?
ખેતી માંટે હવે બોર કરાવ્યો તો એમાંથી પાણી નીકળે છે. વરસાદ આવે તો સારું પડે એવું છે.
હા હા, એ વાત તો ખરી બોરમાં ભી કેટલું પાણી હશે.?
બોર માં એ પણ ધીમે ધીમે નીકળે પાણી ખૂટી ગયું છે.
હા હા, બરાબર તો શું તમારી બાજુ તળાવ નથી.?
પણ, તળાવમાં એ પાણી નથી.
હા હા, એટલે પાણી ની બહુ જરૂરત પણ એમ? હા વરસાદ નથી આવતો તો પેલું મુંબઈમાં ભી પાણી ઓછું થઈ ગયું છે. હા મુંબઈમાં ભી પાણીની બહુ અછત છે. હ પીવા માટે પાણી નથી. એટલે વરસાદ વરસાદ આવે તો સારું નઈ તો?
બઉ મથોઓ છે. હવે તો એવું લાગે છે કે આવતો વર્ષ તો વરસાદ જ ની આવશે એવું લાગે છે હવે?
હા તે એટલો તડકો પડે છે. ફૂલ તાપ છે. હવાન ભી ધીરે ધીરે આવતો છે. અરે પણ વરસાદ દેખાતો નથી.
શું લાગે તમને કઈ તારીખ થી વરસાડ આવવાનું ચાલુ થશે.?
મને લાગે છે કે એક મહિના પછી. કદાચ વર્ષે?
તો તો બઉ મોડું.
હા, ખેતીવાડી વાળા ને બી તકલીક જ છે આ વખતે પીવા માટે પણ પાણી નથી. કઈ માટે પાણી નથી. વરસાદ આવે તેના પર જ સબ ભાવના વધારે છે. હવે વધારે ક્યરે વરસાદ આવે તે ભરોસે બેઠા. છે બધા
હાચી વાત છે, મને લાગે છે અલગ અમારે બાજુ પંદર તારીખમાં આવી જશે
એવું સે એમ હા, હા, અમારે બાજુ તો આજે એવું કઈ દેખાતું નથી કે વરસાદ આવશે એમ બધા કેંડા બી એવા જ પડેલા છે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા છે, બધ વરસાદ દેખાતો નથી
દરું લાખ્યું કે નહી તમે
તરું લખેલું છે પણ હવે, પાણીને લીધે હવે અટકેલું છે એ બધુ અડધું કામ, વરસાદ આવે તો આગળ કામ થાય એવું છે.
મે તો આવખ તો તાર લઈ માત્ર
હા હા બરાબર વરસાદ નહી આવે તવે તરું બી શું કરવાનું લખીને
સી સાચી વાત
પાડી જ નથી મલે તે રોક થોડો-થોડો ઊઘેલું છે. હવે અમે લાખેલું છે તો ઊંઘેલું છે હવે, પણ વરસાદ આવતો નથી, તો રોપાય કઈ રીતે?
વરસાદ આવતો નથી તો
સાદ હવે આવે તો રોપશું, પછી પાણી મૂકવું પડશે.
કેદન હવે ખેડાયવા કે ની ખેડાઈવા?
આ વખતે તો બધું બાકી જ છે. વરસાદ હવે આવે તો પછી હવે કરાવીએ. રોપવાનું હરખું કરાવીએે
હમ્મ. બરોબર છે.
હમ્મ. પછ એ તો વરસાદ પર જ છે
એટલે વરસાદ આવે તો કંઈક થાય એવું
હા ત્યા તળકા માજ તો શું રોપાઈ ને કઈ રોપાઈ નય તો સુકાય જાય પાણી નથી તે કુવામાં બી હવે થોડુંક જ પાણી છે એટલે માછલીને એવું તળાવમાં કઈ નથી પાણી જ નથી તે તળાવમાં
સાચચી વાત એ સાચચી વાત
એટલે કોઈ નથી રડામાં
કઈક કરવા જોશે એના પર
હા માછલી તો હવે આપડે નાખીએ તો આવી શકે ને તો
કુત્રિ મૃત લા હ નો ન એ ઉપજ કરીત્ર હતા
હા ત્યારે કઈ થાય ને તો કઈ થાય નહી એ તો પછી આપડે તળાવ ઉપર ાવ સને તેમાં પાણી મૂકીને નાની માછલીઓ નાખે તો કઈ થાય માછલી તો અમારે દોસ્તારે હમણાં કર્યું છે એવું પછી મોટી થશે વેચી દેશે
એવું છે
હા
બાત
એટલે પાણી ને હમણા બહુ અસર છે હા પાણી જોવે જ ને
કેટલા ટન જોઈ પાણી
એ જ પાંચ થી છ ટન
એટલું જોઈએ છે
હા આપડે તો નાલું જ કરવાનું બહુ મોટું પાણી નથી એટલે બઉ વધારે પાણી લખવાનું નહી
સાચી વાત સાચી વાત કોઈ આજુબાજુ નદી જાય કે નની તમાર તળાવ બહેન
છે ને દુર છે પણ મારા નજીકમાં તો નદી વધારે નથી એટલે પણ એમાં બી પાણી હવે પતવા જ આવ્યું છે વરસાદ આવે તો પાણી થાય નને ગાય ને ગેંડા માંથી લાવીને ખવડાવીએ છીએ
બરોબર ચાર બાર ચરવા નઈ મોકલો
નહી નહી
મુકલવા પડે ને
એના માટે હવે શું કેમ તમને લઈ જવા વાળા કોઈ નથી એટલે ઘરે જ છે કઈ ની બેસી રહીએ
તો પછી તમે જ દીતો હોય તો
ના આપણે ને એવું બધું મજા ના આવે. એટલે ગા ગાય ઘરે છે અંદરથી લાવીને ખવડાવાનું
બરોબર ગાય પાણી પી કે ની પીય
પાણી પીએ જ કે ની
દૂધ પીવે કે ની પીવે પીવે કે ની પીવે
નહી નહી નહી જાય જ પીએ છે
એવું છે
હા, હા હવે, ચાય શું કે ચાય બી હમણાં તો તાપ પડે છે એટલે ચાય ભી પીવાની મજા આવતી નથી, વરસાદ આવે તો જ ચાય પીવાની બી મજા આવશે
વરસાદ, વરસાદ, વરસાદ ને લાવો કઈ કરો હવે
હા, તેના માટે અંબાલાલ કાકાને સંપર્ક
અંબાલાલ કાકા પણ હવે સંપર્ક કરીને હવે કઈ કે બોલતો નથી તો હું કરી અંબાલાલ કાકા ન ભી
એટલે જ તો
અંબાલાલ કાકા જો કઈ વાત કરે હાચી કરે પણ આવતું નથી કઈ
હા, હમણાં એની વાત સાાચી પડતી નથી હમ, વાત બધી બઉ ખોટ પડતી છે અંબાલાલ કાકા પૂરે પૂરો તાપ દેખાય છે, હા, એજ તો હ, તો અંબાલાલ કકા ને બી આગાહી વરસાદ વિશે ખોટી પડતી છે
ખોટી પડતી જ છે ને
હા વરસાદ જરા દેખાતો નથી
અમારે અહીંયાં બી એવેા વરસાદ આવે તો હારુ મેં તો માનતા રાખી આવ્યો છે કે વરસાદ જલ્દી થી આવે
હા, બરાબર એ પાણીની ઘણી જરૂરત છે, જાઓ તો મલીએ આપડે હા, હા, હા હા